હલો
હા બોલો
અવાજ આવે છે
હા આવે છે આવે છે
કેમ છો મજામાં
હા બસ મજામાં તમે
બસ ચો મજામાં બસ કેટલા ટાઈમ થી વાત થઈ થું યાદ કરું તમને થોડી વાર વાત કરું
હા બરાબર સારું
હ આમ બેઠા બેઠા બસ વિચાર આવતા તા કે આપણે નાનપણની યાદો કેટલી અમૂલ્ય હતીને
હા એ વાત સાચી તમારી
આમ અત્યારે આપડે મોટા થઈ ગયા જયારે નાના હતા ત્યારે મોટા થવાની ઉતાવળ હતી અત્યારે મોટા થઈ ગયા હતા એવું થાય છે કે નાના હતા તો સારું હતું
હા ત્યારે કોઈ ચિંતા નહીિ કોઈ સમજ નહીિ બસ જમવાનું ખાવાનું
હા એજ ને અને અત્યારે આ ચિંતામાં ચિંતામાં આપડી વ્યસ્ત જીવન માં આપણને એવું થાય કે નાનપણનું જીવન બહુ સારું હતું એમ માણસ ના બોલો બોલો
એ બાળપણનો સમય તો કંઈક અલગ જ હતો કેટલી બધી યાદો હોય આપણા બાળપણની
એ તો તમે એકદમ સાચી વાત કીધી માણસ ના જીવનના તબક્કા ઘણા બધા હોય જેમ કે બાળપણ યુવાની પછી ઘરપણ પણ એમાં જે સૌથી વધારે સુવર્ણયુગત સુવર્ણ કેવાય ને સુવર્ણ તબક્કો એ વાળપણ જ કેવાય કારણ કે આપણા જીવન ની શરૂઆત બાળપણથી થાય અને બાળપણમાં તોણું બધું શીખવા મળે બાળપણની સૌથી મોટી વિશેષ કઈ કર કે નિર્દોષ હતા કે આપડામાં નિર્દોષતા નો ભાવ વધારે રહેલો હોય
હા એ વાત સાચી તમારી હા તમારી વાત સાચી છે બારપની જે નિર્દોષતા હોય ને આપડે કહીએ છેીએ ને કે બાળપણમાં બાળકો હોય એ ભગવાન નું રૂપ હોય એટલે એમનું એમનું રૂપ આપણને જોવા મળે બાળકો માં
એ તો એકદમ સાચી વાત કરી હતી તમે જેમ કે કોઈના માટે ખોટું કરી શકે નહી ખોટું વિચારી શકે નહીિ હંમેશા બધાનું સારું જ વિચારતા હોય એટલા માટે ભગવાન નું રૂપ જોઈ શકાય તો તમે સાચી જ વાત કરીીધી છે એમના મનમાં કોઈ દિવસ ભેદભાવ ના હોય એ કોઈ પણ બાળકને જોવે તો એવું એવું ના વિચારે કે ગરીબ છે કે અમીર છે સારો છે દેખાય છે નથી સારો દેખાતો બસ એને સારું લાગે એટલે મિત્ર બનાવી દે અને હંમેશા મિત્ર હોય એટલે લડાય લળાઈ પણ થાય રૂઠીબી જાય પણ પાંચ મિનિટમાં ભેગા થઈ જાય એટલે એમના મનમાં કોઈ ભેદભાવ કેવું કશું હોય નહીં હંમેશા પછી જોડે રમવા મંડે એટલા માટે તે એવું જ કહી શકાય કે બાળપણ નો રૂપ છે જેમ તમે અ કીધું એમ એટલે એનામાં નિર્દોષતા હોય એતો એ તો એકદમ સાચી વાત છે
હા બાળપણમાં આપણે કેટલી બધી રમતો રમતા હતા સંતા કુકડી લંગડી ચોર પોલીસ એ રમતો રમવાની કઈક મજા જ આવતી હતી અત્યારે તો એટલો ટાઈમ જ નહી કે આપણે રમતો રમી શકીએ
હા એ તો આપડે થોડા વર્ષો પેલા વિચારવા જીએ ને તો ઘણું બધું આપણને યાદ આવે જ નાનપણની વસ્તુ એ રમતો તો જાણે અલગ જ હતી આપણે નાનપણમાં જે રમતા હતા ને અત્યાર તો પા કે જ કોઈ છોકરું એવું રમતું જોવા મળતું હોય બાકી તો આપડા સમયની આપણા બાળપણની જે રમતો હતી ને એનો તો અત્યારે બી રમ યાદ કરીને રમવા જઈએ ને તો ઘણી બધી મજા આવતી હતી એ આપે આજુબાજુમાં રહે છોકરા છોકરીઓ હોય એ શું સાંજે એ ભેગા થાય પછી બધા રમે જોડે બેસેને વાતો કરે ઝગડે પછી પાછા ભેગા થાય અને એમાં ઘણી વખત નાના છોકરાઓ ના જગડામાં મોટા નો પણ ઝઘડો થઈ જતો હતો એટલે એવું થઈ જાય પણ શું ને એ છોકરા ના મનમાં અહંકાર કેવું કશું ના હોય જો આપડે અત્યારે મોટા થઈ ગયા તો આપણામાં થોડું અહંકાર જેવું આવી જાય અને એમાંને એમાં આપણે શું વધારે સમય બગાડી દઈએ માફી માંગવામાં ત્યારે આપણને માફી માંગવામાં કશું એ નાન નાનપ ના લાગે એ ટાઈમે બધું સરળ લાગતું તો જયારે આપડણે અત્યારે મોટા થઈએ તો નાની નાની વાતે પણ આપણને ખોટું લાગી જાય
હા એ વાત તમારી સાચી હા અત્યારે તો નાની નાની વાતોમાં ખોટું લાગી જાય છે જયારે પેલા તો એટલી બધી ખબર ના પડે કે આપણને ખોટું લાગે
એજ ને અને આપે નાને નાના હતા ત્યારે હું વેકેશન આવે કે ગમે તે રજાઓ આવે તો મામા ના ઘરે જઈએ સાથે ફરવા જઈએ પ્રતિજા આપણને અત્યારે યાદ આવે તો આપણને બહુ સારું લાગે એમ કે નાનપણમાં સ્કૂલે જવાનું આપણને ના ગમે તો પરાણે સ્કૂલે જવું પડતું
હા એ વાત સાચી નાના નાનપણમાં તો સ્કૂલે જવા આપણે રડતા હતા કે ના નથી જવું પેલા ધોરણમાં તો એવું જ હોય બધા છોકરાઓ રડતા જ હોય
પછી જેમ જેમ ટાઈમ જાય એમ એમ આપણને પછી સ્કૂલમાં ગમવા લાગે જેમ જેમ ધોરણ હો તોરણો માં વધ વધારો થાય કે આપડે મોટા થઇ જઈએ પછી ગમવા લાગે જેમ જેમ ફેન્સ બને એમ એટલા માટે એ શું કેહેવાય કે આપણને એ ટાઈમે અત્યારે એ ટાઈમ યાદ આવે ને તો આપણને ફ્રી મગજ લાગતું હતું એ ટાઈમ ન પણ જયારે એ એ સમયમાં આપડે થ ને તો આપણને લાગે મોટા લોકોનું જીવન કેટલું સારું હતું. ત્યારે આપડે એવું વિચારતા હતા.
હા એ વાત સાચી તમારી. ત્યારે આપણને એવું લાગે કે મોટા થઈ જઈએ તો બસ ભણવાનું આપ આપણને જરૂર જ નહી. પણ હવે આપણને ખબર પડે કે સ્કૂલ જ સારી હતી બાળપણ જ સારું હતું.
હમ્મ એ ટાઈમે આપણને કોઈ ટેન્શન પણ હતું નઈ. અને આપડ કે બાળપણ શરૂઆત નો ટાઈમ કેવાય એટલે આપણને એ ટાઈમે આપડો શીખવાનો સમય કહેવાય. આપડે જાણતા અજાણતા ભલે આપણને ખબર ના પડે પણ આપણે ઘણી બધી વસ્તુ જોઈને પણ શીખીએ કોઈ સમજાવે તો પણ શીખીએ માતા પિતા આપણને શીખવાડે શિક્ષકો આપણને માર્ગદર્શન આપે એટલે આપડી ટાઈમે આપડો શીખવાનો સમય ગાળો હતો એટલે એ એ વખતે આપણામાં સંસ્કાર ઓરવાય નાની મોટી વસ્તુ ઘણી બધી શીખવા મળે શાળામાં છે ઘરે છે. અને જો આપણેે શાળામાં સારી વસ્તુ કરીએ તો આપણને ગુડ મળે. તો આપપણાને કેટ બધ ખુશી થતી હોય.
હા એ વાત સાચી આપડે તો એટલા બધા ખુશ થઈ જઈએ જેને જ્યારે કોઈ ગોલ્ડ મેડલ જીતી લીધું હોય
હ કોઈ વખાણ કરે તો આપણને કેટલું બધું સારું લાગે નાની નાની વસ્તુઓ આપણે ખુશ થઈ જતા કોઈ કદાચ ચોકલેટ આપી દે કોઈ ખ રમકડું આપી દે તો પણ આપડે ખુશ થઈ જતા હવે આપડે જેમ જેમ મોટા માણસ હતા જઈએ એમ જવાબદારી વધે પૈસા કમાવાની દોડધામ થઈ જાય કરિયર બનાવવાની ચિંતા થઈ જાય એટલે એ બધામાં આપણેે આપડા બાળપણને મારી જ નાખી મારી જ નાખ્યું છે એમ બસ આપડે આપણા કામ થી મતલબ આપડે આપણને શાંતિ તો મળે જ નઈ જયારે આપ નાનપણમાં. રૂપિયાની ચોકલેટ ખાઈએ તો પણ આપણને શાંતિ મળતી હતી. પણ આપડ અત્યારે મોટું સાધન કે મોટી વસ્તુ હોય તો પણ આપણને ખુશી મળ તી નથી.
હા એ વાત સાચી અત્યારે તો આપણી જોડે ઘણું બધું લાઈન મૂકી દઈએ આપણને સંતોષ ના થાય અને બાળપણમાં તો આપણને એક નાની ચોકલેટ મળી જાય તો કેટલા ખુશ થઈ જઈએ આપણેે.
એજ ને. અને આપડું બાળ પણ હતું એ રમત ગમત માં વીત્યું છે. દાદા દાદી સાથે વાતો કરવામાં આવીત્યો છે. એ ત્યારે અત્યારની જનરેશન જે છે. એ નાનપણમાં સમજજણ પણ ના હોય ને લોકોના હાથમાં સ્ક્રીન આવી જાય છે. તે લોકોની રમત આપણને દેખાતી જ નથી. એ લોકો ની હંમેશા મોબાઈલ માં જ જોવા મળે છે.
હા એ વાત સાચી અત્યારે તો નાના નાના છોકરાઓને નાના નાના બાળકોને ફોન આપી દે છે હાથમાં.
એ વસ્તુ તો બહુ ખોટી કેહેવાય કારણ કે એનાથી સ્ક્રીન ટાઈમ વધી જાય ને તો આંખોને પણ નુકસાન થાય. એ લોકોનામાં મળતાઓ એકબીજા સાથે હળવા મળવાનો સ્વભાવનારે માણ એમનું મગજ ચેડચીડયું થઈ જાય. એટલે જે સમય એમનો વિકાસ થવાનો સમય હોય, ત્યાં જેમનો વિકાસ અટકી જાય. એટલા માટે સ્ક્રીનથી થોડું દૂર રાખવું જોઈએ લોકોને અને એક રિસર્ચમાં એવું સાંભળેલું છે મે કે જે સ્ક્રીન ટાઈમ છોકરાઓનો વધારે હોય ને એ છોકરાઓ બોલતા બહુ મોડું શીખે છે.
હા એ વાત સાચી તમારી વિકાસ થવો એ ખૂબ જરૂરી છે.
સામાન્ય છોકરાઓ વરસ, બે વરસમાં બોલતા શીખે છે. તો એ જે સ્ક્રીન ટાઈમ વાળા છોકરાઓ છે એ લોકોને બે વરસ, ત્રણ વરસ લાગી જાય છે બોલતા એટલે એક સ્ક્રીન ટાઈમ બહુ ખતરનાક થઇ ગયો છે એટલે થોડું દૂર રાખવો જોઈએ નાના બાળકોથી કારણ કે આપણો સમય જે સુવર્ણ યુગ કેતા હતા બાળપણનો એ હવે અત્યારના બાળકોમાં છે પણ કે નહી હવે ખબર રહી નથી.
હા એ વાત સાચી છે. તમારી
સારું સારું સારું તો હવે તમે ધ્યાન રાખજો મેં આ તો ફોન મૂકું અત્યારે
હા સારું તો
હા હા